બર
હા તો આપણે વાત કરી રહ્યા છીએ પર્યાવરણ અને પ્રદૂષણ ઉપર, તો આજકાલના જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા એવા એવા વસ્તુઓના ઉપયોગ થઈ રહ્યા છે જેનાથી પર્યાવરણનું ખુબ જ પ્રદુષણ થાય છે. જેમકે તમે જોઈ શકો છો કે અમુક એવા વાહનો છે, તે હવાનું બહુ જ પ્રદૂષણ કરે છે અમુક નોઇઝ પોલ્યુશન કરે છે અવાજ એટલા કાઢતા હોય છે, અને અમુક જે વસ્તુ હોય છે જેમકે ધૂમ્રપાનને એ પણ હવાનું પ્રદુષણ કરે છે તો એના પર તમારું શું કેવું છે?
બરોબર છે અટણે વાહન એવા આવી ગયા છે કે, જે પેલા નહોતા પેલા કેવું હતું કે સાયકલ લઈને માણસો બધી જગ્યાએ જતા આવે તો ઘરે ઘરે ટુ વ્હીલો આવી ગઈ ફોર વ્હીલો આવી ગઈ તો તેના લીધે પર્યાવરણ બહુ જ પ્રદુષિત થાય છે, જેના લીધે જો અટણે ફોર વ્હીલ છે, માણા એ હોય અને એક હાલ હાલવા વાળા હોય અને બે જણા આખી ફોર વ્લ લઈને જાય પેલા તો ઈ ડીઝલ પેટ્રોલ નું બી એટલો બગાડો થાય છે, અને પર્યાવરણ પ્રદુષિત થાય છે, જો એજ માણા બસ ની અંદર વયા જાય તો સાઈઠ માણસો એક જ બસ ની અંદર થઈ જઈ હકે તો પ્રદુષણ ઓછું થાય, આ તમે વિચારી લ્યો કે એક એક માણા એક એક ફોર વ્હીલ લઈને હાઈવે ઉપર નકરે તો કેટલો ટ્રાફિક થાય એક્સિડન્ટ નો ભય થાય, પર્યાવરણ પ્રદુષિત થાય.
હ, તો એના માટે બધાને શું કરવું જોઈએ કે જે ઘરે ઘરે ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, એની જગ્યાએ બધા બસનોો ઉપયોગ કરી શકે છે અત્યારે સિટી બસ પણ સરકારે ખુબ જ સારી અ આપવામાં આવેલી છે. તેનો ઉપયોગ કરી શકે છે. કે પછી જો કારનો જે લોકોને ઉપયોગ કરવો હોય તો આડોશી પાડોશી મળીને એક કારમાં ચાર જણા જતા હોય. તો પણ હવાનું ઓછો પ્રદૂષણ થાય તો એ રીતે પણ અમુક લોકોને વિચાર કરવો જોઈએ પર્યાવરણના સામે અને તો સારું રહે અને પછી જે છે એ ઘર બનાવવા માટે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે જે છે એ ઝાડને તોડી નાખતા હોય છે, તો તેનાથી ઓક્સિજનની કમી થતી હોય છે તો એ પણ ન કરવું જોઈએ અને નવા ઝાડ પણ ઉગાવા જોઈએ જેનાથી આપું જે વાતાવરણ છે એ સારું અને એકદમ ઠંડુ રહે.
બરોબર છે ઝાડની તો તને બહુ જરૂર છે, એવી એવી નર્સરીઓમાં એવા એવા ઝાડ મળે છે પણ કોઈને પૈડી જ નથી બસ ઝાડ હોય એને કાપી નાખો પણ તમે ઈ ઝાડ છે તો જ તમે ઓક્સિજન લઈ શકો છો ઝાડ તમે જેમ બને ને એમ વધારે વાવો. જેનાથી વાતાવરણ પણ સારું ર અણે જોવો તમે ઉનાળાની સિઝન ચાલે છે, કેટલા તડકા પડે છે મેં મારી લાઈફની અંદર આ છેલ્લા આઠ દસ વર્ષથી હું જોઉં છું કે આટલી તડકો આવે છે, આટલી ઠંડી પડે છે, આટલો વરસાદ આવે છે. પેલા એવું કઈ નહોતું એ એટલા તરકા પડતા ન હોતા, કારણ કે વાતાવરણ સારું હતું અત્યારે પ્રદુષણ જ એટલું વધી ગયું છે ને કે બધી રુધ બી અલગ અલગ થઈ ગઈ છે. તો આના લીધે જે ટુ વ્હીલ લઈને તમે નકરો છો ને એ ટુ વ્લે બંધ કરો અને સાયકલ લવો સાયકલ લઈને તમે ચાલો તમારું શરીર પણ સ્ફૂર્તિ વાળું રહે અને તમારા પ્રદુષણ બી નહી થાય. તો તમે ટુ વ્હીલની જગ્યાએ જગ્યાએ સાયકલ નું યુઝ કરતા શીખો વધારે.
હા હા બરોબર છે તો એના માટે પણ આપણે એક નાનકડું એફર્ટ લઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ માણસને આપણે હેલ્પ કરીએ તો આપણે તેમને કહી શકીએ કે તમે અમને થેન્ક યુ ન કહો અને થેન્કયુની જગ્યાએ એક ટ્રી આવો અને એ માણસને આપણે કહેવાય કે એ આગળ બે જણાની હેલ્પ કરે તો એમને પણ કે કે એક ટ્રી વાવે તો આનાથી જે છે એ ઝાડની સંખ્યા વધે અને આપણું એક સારું યોગદાન રહે વાતાવરણના તરફ.
બહુ સારી પહેલ છે જો એવું થઈ જાય તો આપણું અંદર લીલોત્રી જ આખા દેશની અંદર છવાઈ જાય, પણ એવું કોઈ કરવા ટાણે કોઈ પણ ટાઈમ જ નથી બસ મદદ કરી હાલો થેન્ક યુ કઈ ને હાલતા પણ ઈ જો વસ્તુ આગળ આવે ને તો બો આપણો દેશ સારું સારી જગ્યાએ આવી શકે એમ છે, કારણ કે જે આપણા આપણાથી બીજા દેશ હતા ત્યાં ઝાડ નોતા ત્યાં અટાણે લીલોતરી આવી ગઈ છે અને આપણો દેશ જે સૌથી સારું હતું ફળદ્રુપ જમીન હતી આપડી કે જેના અંદર આપણે અનાજ પકાવી ગયા હરેક જાતના જોવ તો આપણે ત્યાં ચોખા, ઘઉં, માંડવી બધું આપણા આપડી જમીનમાં થઈ શકે એમ છે, પણ પ્રદુષણ જ એટલું વધી ગયું જ ને કે ખેડૂત લોકો બી અટાણે એક સીઝન લે છે, એક નથી રહેેતા ક્યારેક કોક એવા હોય છે જે કે બે સિઝન લઈ છે પણ અમુક તો એવા જ છે કે બિચારા એક જ સીઝન લઈ શકે છે એને એમ થાય છે કે અટાણે પાણીની કમી થાય જમીનની અંદર આ થઈ જાય હું આટલું પૈસા નાખીશ તો આટલો ઉપયોગ નહી થાય, બધું પ્રદુષણ ના કારણે થાય છે પેલા ક્યાં એવું હતું. પેલા ક્યાં ડાર હતા પેલા તો વરસાદ ઉપર જ માણસો નીપતા અને બધું સારું રતું હવે આ બધું આગળ આ ટેકનોલોજી એ બધું બગાડી નાખ્યું.
હમ અને જમીનમાં અત્યારે જે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે લોકો કરે છે, તો પ્લાસ્ટિક જે છે એ ખાઈને કોઈ પણ તમે પડીકા કે કોઈ પણ જાતના પ્લાસ્ટિક તમે ખાઈને જમીનમાં ફેંકો તો હવે તમે જોશો તો કેટલા વર્ષો પુરાનું પણ જે પ્લાસ્ટિક હોય એ માટીમાં ડડીિકમ્પોઝ નથી થઈ શકતું તો તેનાથી પણ માટીનું પ્રદૂષણ થાય છે, તો એના કારણે પણ જે છે એ જમીનની જે ફળદ્રુપતા છે એ ઓછી થાય છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો આપણે કરવો જોઈએ.
એ તો સો ટકાની વાત સાચી છે પ્લાસ્ટિક તો નાબૂદ જ દેશ માંથી થવું જોઈએ કારણ કે અત્યારે બી તમે જો જમીન ખોદો એની અંદર જે પેલા ગુટકાઈઓ આવતી અ તણે તો નાબૂદ થઈ ગઈ જે ફીફતી ને ચૂટકી ને એ તમે જમીનને ખોદશો ને તો અંદર થી પડી ગઈ પ્લાસ્ટિક નાબૂદ થઈ એને કારણે દસ બાર વરષ થવા આવ્યા પણ આજની તારીખમાં જમીનમાં એમને એમ છે તો વિચારી શકો પ્લાસ્ટિક કેટલું હાનિકારક છે કેટલું વાતાવરણને ખરાબ કરે છે પ્લાસ્ટિકને તો નાબૂદ કરવાની જરૂર છે. ચાઈના છે એ આપડા દેશમાં મોકલે છે. પ્લાસ્ટિકની ચીજો શું કરવા કે એના દેશ માંથી ઘટી જાય આપણા દેશમાં પ્રદુષણ વધે પણ આપણા દેશના માણસો ની સમજ હોવી જોઈએ કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જ ઓછો કરવો જોઈએ કે જેથી આપણને એની જરૂર પડી શકે.
હમ હમ બરોબર છે, અને આપણે બીજું પ્રદુષણમાં જોઈએ તો પાણીનું પ્રદુષણ પણ બહુ હમણાં વધી રહ્યું છે કે બધા જે તે કઈ પણ ખાય પી અને નદીમાં કચરો ફેંકી દેતા હોય છે, કે કોઈ તળાવમાં કચરો ફેંકી દેતા હોય છે. તો તેનાથી પાણી ખૂબ જ ગંદુ થઈ જાય છે અને પછી એને એ જ આપણે ઉપયોગમાં આવે છે તો એ પણ ના કરવું જોઈએ અને આપણે ખુદ સ્વચ્છતા જાળવવી જોઈએ જેનાથી આપણું દેશ સ્વચ્છ રહે અને આપણું જે જેટલું કંઈ પ્રદૂષણ થાય છે એ થાતું બંધ થઈ જાય.
બરોબર છે પાણીની અંદર જવો તો અટાણે કેટલો ગંદકી વાળ અને કચરો હોય છે પેલા નદી ની અંદર પાણી વહેતું જતું હતું અટણે બધું ગટરનું પાણી બી નદી ની અંદર જાય છે કે કોઈ એવા નાળાઓમાં જાય છે એ નાળા માંથી નદી ની અંદર ભરેે છે જેનાથી જેના લીધે. પાણી એ પ્રદુષિત થાય છે અને મોટી મોટી કંપનીઓ જેનું કચરો જેનો ડીિકમ્પોસ હોય એ બધું એ બધું નાળા ની અંદર નાખે છે એ નાળા છેલ્લા નદીમાં જાય છે નદી ની અંદર ગંદકી થાય છે અને પ્રદુષણ થાય છે તો એમાં પણ ધ્યાન રાખવું. પડે કે એનું જે ડીિકમ્પોસ્ટ જેટલું બી કચરો છે ને એ બધું એક જગ્યાએ નાખી દેવું જેનો ઉપયોગ થાય અને એ આપડા દેશને હાનિકારક ન થાય.
હ બરાબર છે તો આ બધી જે બાબત છે જે પાણીનું પ્રદૂષણ જે હવાનું પ્રદૂષણ અને જે આ બધું મિક્સ થઈને જ આપણી સેહત માટે ખૂબ જ હાનિકારક બને છે પછી અત્યારે આપણે જોઈએ કે જે ઘરે ઘરે. એસી આવી ગયા છે તો એસી ના જે બહાર ગેસ નીકળે છે એ ગેસના કારણે આપડી જે ઓઝોન લેયર છે એ એ તૂટી રહી છે અને તેનાથી તડકા અત્યારે બહુ જ વધી રહ્યા છે. અને જે ત કા નો જે તાપમાન છે એ આપણી સ્કીન ઉપર પડે છે. ત્યારે આપણી સ્કીિનને ખૂબ જ ડેમેજ કરે છે અને અત્યારના તપારા એટલા થઈ ગયા છે કે સહનશીલ નથી રહ્યા તો આ બધી વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવું જોઈએ અને લિમિટેડ કરવું જોઈએ કે જેનાથી આપણા જે આ હવા છે જે આપણું ઓઝોન લેયર. એ સેફ રહે અને આપણે જે વાતાવરણ છે આપણે સહન કરી શકીએ એટલું જ આવે બધી સીઝન્સમાં કેમકે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પ્રદૂષણના લીધે ઉનાળામાં ગરમી વધારે થઈ રહી છે શિયાળામાં ઠંડી વધારે. થઈ રહી છે ચોમાસામાં વરસાદ પણ વધારે થઈ રહ્યું છે તો આ બધું પ્રદુષણના કારણે જ છે.
બરોબર છે એ પ્રદુષણના કારણે જ એ બધી વસ્તુ થાય છે બાકી તો પેલા ક્યાં એવું હતું ઈ ટાઈમે વરસાદ આવતો ઈ ટાઈમે ગરમી આવતી ઈ ટાઈમે ઠંડી આવતી અને બધું મામૂલી રહેેતું અટ પ્રદુષણ જ આપણે એટલું વધારી દીધું કે. આ જગ્યાએ આપણે ભૂગી ગયા છીએ તો જેમ બને એમ એની સાવચેતી રાખવી પડે અને પ્રદુષણ ઓછું ફેલાવવું પડે ને જેમ બને એમ ઝાડ વધારે વાવવા પડે જેથી ઓક્સિજન વધી જાય અને વાતાવરણ સારું થઈ શકે.
હમ હમ અને આ પ્રદુષણના લીધે જ ઇન્સાનોને પણ ખૂબ જ વાંધો પડી રહ્યો છે જેમ કે જો આ આપણેે ગાડીઓનો ઉપયોગ વધારવાથી અમુક લોકોને એલર્જી થઈ જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આવી બધી તકલીફ પણ ન. પડે જો જાળવા વધારે વાવે અને ગાડીઓનો ઓછો ઉપયોગ કરે તો એ આપણા માટે જ સારું છે અગર આપણે આ બધું ધ્યાન દઈએ તો.
બરોબર છે હવે ઈ વસ્તુ કરવાથી જ આ પ્રદુષણ ઘટી શકે એમ છે જેમ તમે વાત કરી ને એમ તો ઈ વસ્તુમાં હવે આપણે ધ્યાન રાખવું પડે અને બધી વસ્તુમાંથી આપણેે ઝાડ વાવી અને ઓક્સિજન લાવવું પડે.
હા હ તો જેમ બને તેમ આપણી આજુબાજુ આપણે ગાર્ડન વધારવા જોઈએ ગાર્ડનમાં આપણે નાના નાના ઝાડ અમુક મોટા મોટા ઝાડ અમુક આપણેે ફળ વાળા અમુક વેજીિટેબલ્સ વાળા એવા પણ આપણે ઝાડ ઉગાડી શકીએ છીએ કે જે આપણને પણ હેલ્પફુલ રહે અને વાત. વાતાવરણને પણ.
બરોબર છે એવી રીતના આપડે ઈ ઉગાડવું પડે પછી બકાડું નાનું નાનું ઉગાવાય કે જેથી આપણને તાજું શાકભાજી મળે અને વાતાવરણ પણ સારું રએ પેલા એ બધી વસ્તુ થતી અત્યારે ક્યાંય હવે તો બધા બધાને તૈયાર જ લઈ લેવું છે અને ખાતરના. ઉપયોગ થી બનેલો બકાલો હોય જે ઓર્ગેનિક તો હોય નહ ઓર્ગેનિક જે બકાલોો આવતો ને એ બહુ સ્વાદ વાળું ને ટેસ્ટી આવતું અટણે ક્યાં સ્વાદ બકાલા માં બી કઈ નથી રહું.
હમ તો આપણે આ કરીએ એનાથી વાતાવરણને પણ ફાયદો રહે અને આપણને પણ ઓર્ગેનિક વસ્તુ ખાવા મળે જે આપણી સહત. માટે પણ ખૂબ જ. સારું વાતાવરણ માટે પણ સારું અને આપણી સેહત માટે પણ તો આ આપણે કરવું જોઈએ આપણે ગાર્ડન વધારવા. આજે ભલે નાનું પણ થોડુંક કરવું જોઈએ આપડે.
બરોબર છે.
ઓકે તો થેન્કયુ તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો અને તમારો ટાઈમ આપવા બદલ મને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ.
થેન્ક ય.